કેમ છો મજામાં
હલો રમેશભાઈ કેવું છે તમારે મજામાં એકદમ.
હા હવે એકદમ ફાઇન ચાલે છે જીવનમાં સાઇન હશે ને. જિંદગી ફાઇન હશે.
હા એતો રેવાનું જ છે એકચુલીમાં એમાં કેવું હોય છે દેવાયતભાઈને તમે ઓળખતા હશો
દેવાયાત ઈઝ માઈ ગુડ ફ્રેન્ડ બઉ સારા મિત્રો છે મારા અંગત એકદમ
એ કેવું છે કે એમના જે એમને ચોપડી લખી છે બધી કે એમાં એમને શું કે અલગ અલગ પ્રકારનું અ વૈશ્વિક સ્તરે શું થઈ રહ્યું છે. પછી યોગાનો બધુ છે પછી અ જીડીપી મા સુધારો કરે છે પોલિટિકસમાં એમ ઘણી બધી
હા બઉ સારા મોટા ઈકોનોમિકસ છે સાચ સાચી વાત છે અને મનમોહનસિંહ એમના ગુરુ રહી ચુક્યા છે બોલો આટલું ઉચ્ચ કક્ષાનું નોલોજ એ ડાયરા થકી લોકોને પ્રદાન કરે છે બહુ ગર્વની બાબત કેહેવાય આપડે ગુજરાતીઓ તરીકે
હા અને એમાં પણ તમે જોયું કે લોકો ફાઈનાન્સિયલી કેટલા સ્ટ્રોંગ બની રહ્યા છે કારણ કે કે એમને કેવું કે કામ મળે છે. એમના વ્યવહારો બધા ઊંચા જાય છે એમના દર દર મહિને ચાલીસ લાખ પચાસ લાખ રૂપિયા કમાય એટલે ઘણું બધું કેહેવાય એમ
બઉ જ સારી વાત છે સાચી વાત છે તો હું શું વિચારું છું કે તમે પણ આવું કંઈક જીવનમાં ડાયરો બાયરો કરવાનો પ્રોગ્રામ ધરાવો છો.
મેં દેખ્યું તું કે મારે ડાયરો કરવો છે અલગ અલગ ટાઈપનો પણ કેવું છે કે અમુક જગ્યાએ જગ્યા કે આ દેવાયતભાઈ બુકિંગ છે અમુક જગ્યા એ આહિરભાઈ તમે ઓળખતા હોય તો મુકેશ આહિર એમની બુકિંગ છે. પછી તમે કદાચ પેલાને ઓળખતા હોય તો ગૌધમ ગૌતમ માયાવીર એ બધા બધા બુકિંગ છે જગ્યાઓ
બઉં સારા અને ઉચ કક્ષાના કલાકાર છે આનેક એ સંગીતકારો પણ છે જાનવી પારીખ કરીને અ હા હા ના ના જાનવી પારીક કરીને છે ખુશબુ પારીખ તો છે તમારા અંગત પણ આ જાનવી પારીખ પણ પર્સનલ ખરા ને અમદાવાદ તમારે બહુ સારા ઊંચા ડાયરા કરે છે બેન
આ તો પેલા કેવું હતું કે અમારું એને જે વચ્ચે તમે જોયું હોયતો ન્યુઝ બીજમાં બધી બધી ઘણી બધી વાત આવી હતી પણ પછી શું કે અમારા સમાજ લગતી બધી વસ્તુ તુ હતી એટલે મે બધા અલગ થઈ ગયા પછી કાકે એમને કેવું કે એમને વધારે પૈસા જોતા હતા આમાર જોડે એટલા પૈસા ઉપલબ્ધ નોતા અને એમને વધારે કોન્સેટ કરવા તા પણ અમે એવા કે કોન્સર્ટ કરી કરીને અમે થાકી ગયા હોય, બધા એટલે એવું બધું ઘણું બધું છે કે જગ્યા મળતી નથી. પછી એમાં ચેવુ કે લોકોને, વધારે કામ માટે લો અયા ત્યાં થી ભાગદોડ કરતા હતા, એક ગ્રાઉડમાં બુકિંગ કરાયેલુ હોય, તો બીજા ગ્રાઉન્ડમાં પહોંચવું, બીજા ગ્રઉન્ડમાંથી ત્રીજા એટલે દિવસના છ-છ શૉ થતા તા.
હા, એમના પ્રોગ્રામ બહુ ઊંચા હતા અને બેન પણ શું ઊંચા ગાયિકા છે, એટલે અલગ-અલગ વ્યક્તિ તિઓને શું આકર્ષિત થઈ જાય છે, એમનાથી
અને સાર અને સ્પીચ ને બધું એમનું પ્રભાવ પડે એટલો વ્યક્તિત્વ સારું છે કે શું સારા-સારા લોકો એમને ફોલો કરવા માંગે છે. પણ કાઈ વાંધો નહી, તમે બંધ કરી દીધું એ પણ બહુ સારું જ કહેવાય. તમે આ બીજા કોઈ સારા લેખકને, કલાકારને પણ મળવા માગો તો, હું તમને કોન્ટેક કરી આપું છું.
હા, તો વાંધો નય તમે કોન્ટેક્ટ આપજો, મને વહેલા તકે કોન્ટેક્ટ કરી આલશો. તો એમાં શું કે અમારો પણ ફાયદો થઈ જશે, અમે પણ ફાઈન્શયલી સ્ટ્રોંગ થઈ, તમારા કોઈ વ્યક્તિ ક્તિ જો હોય સારી એવી ગાયિકા કારણ કે, કલાકાર તો હું છું પણ એક ગાયિકા જોવે છે, મને
એક ગાયિકા છે સારા મારા નજરમાં, બબુબેન પટણી હા, એ રોજ રાતના શું ચટણી લેવા જાય ને એટલે એમનું ગીત બહુ ફેમસ છે, અટણી, મટણી, ખસણી
જોયું તું કે ચટણી માં એમાં શું હતું કે, ચટણીમાં એમાં લીલી ચટણી હતી ને, પણ લાલ ચટણી નતી હવે એવું છે અમારા લોકોને કેવું લાલ ચટણી વધારે ભાવે છે, લીલી ચટણી વધારે ભાવતી નથી.
એ બી સાચી વાત છે, કઈ વાંધો નહી તો આપડે એમને લાલ ચટ ને પણ શીખવાડી દઈએ છ, તમારી
હા, પણ તમે હવે કેવું કે તમે હવે પબ્લિક નું કેવું છે લોકો નું દર વર્ષે અલગ-અલગ નવાઈ નવા જોતું હોય છે કે, પછી આવે લાલ ચટણી જોઈએ છે, લીલી ચટણી જોઈએ છે, પછી એમને કેવું જાબલી ચટણી પણ જોઈએ અને પીળી ચટણી પણ જોઈએ.
ઓ.. હો.. આ તો બઉ વધારે પડતી વેરાઈટી થઈ ગઈ, હમ્મ, હમ્મ, હમ્મ
લોકો ને આપણે હવે, આપણે હવે શેના માટે ડાયરો કે લોકો માટે ડાયરો કરીએ છીએ, તો લો માં કેવું કે અલગ-અલગ પ્રકાર નું એમના હોવું જોઈએ કે ભાઈ સારું છે, આ વસ્તુ તો છે પેલી વસ્તુ છે, એવી રીતના કરીયે.
અચ્છા-અચ્છા બરોબર રોબર એટલે તમારા આમ કોઈ અંત અંગત રીતે કોઈ મઠા ના શોખીન ખરા
ના, અમારા રીતના અંગત રીતના કોઈ મઠાના શોખીન નથી, પણ હા પણ શ્રીખંડ ના શોખીન છે, કારણ કે, શ્રીખન બનાવવાવામાં કેવું હોય છે. બરોબર, જે હાલ વસ્તુ વપરાય રહી છે, શ્રીખંડ માં જેમ કે ડ્રાયફ્રૂટ છે. પછી જે બકરીનું દૂધ છે, ભેંસ નું દૂધ છે, ઊટ, ઊંટણીનું દૂધ બધું, એવું ચેવુ છે કે અમાર આમા સ્વાદ વારા લોકો વધારે છે, કારણ કે અમારા માં ચેવું કે જે કોન્સેપ્ટમાં લોકો હોય છે, પચાસ સાહીઠ જણાની- ટીમ છે, તેમાંથી લગભગ ચાલીસ જણાને શીખણ ભાવે છે, પણ મઠાના કોઈ નથી અંદર
મઠા ના કોઈ શોખીન, તમે અંગત પણ તમારી રીતે તમને મઠો પસંદ નથી, એમ ને
ના, અમને અંગત કેવું છે કે અમે શ્રીખંડ જ પસંદ કરતા હતા.
હાજી, હાજી અને તમે જે બકરી અને ઊંટના વિશે વાત કરી તો, તમારે એ તબેલો વચ્ચે ચાલુ કરો તો એનું કેવું ચાલી રહ્યું છે અત્યારે?
વચ્ચે તબેલો તો મે ચાલુ કર્યો હતું, પણ એમા કેવુ કે બે બેસો ખરાબ નીકળ્યા, એમ કે શું સારું દૂધ ના, જેવું દૂધ આપે એવું ફાટી જતું હતું ધું દૂધ.
અચ્છા એવું હતું.
હા, એટલે કે ટોટલ ચાર બેસો હતી હવે જો કે સવારે અને સાંજે દૂધ દુવાનું હોય છે, અને એક દૂધ કેવું કે ડેરીમાં ભરાવાનું હોય છે. તો એટલા તમારે કેવાયે દર લીટર પેકેટ ચાલીસ રૂપિયા તમને મળે, પણ હવે બે દૂધ નું કેવું કે દૂધ કઢીએ એવું ફાટી જાય. અને બે ભેસોનું કેવું છે કે આહારજ બરાબર નહતો, એરા બહુ કુપોષિત બેસો હતી, હાસાપુર ની બેસો હતી ને. એટલે બહુ કુપપોષિત બેસો હતી.
ની થોડી સેને કે નબળી જાત આવે છે.
તો એમને શું કે ચારાની બારાની થોડી અછત હોવાના લીધે, કુપોષણનો શિકાર બનતી હોય છે. અને એમાં કેવું કે માનસિક રીતે પણ થોડી અશક્ત હોય છે, બંને ભેંસો આમાં એવું છે, બે બે પ્રજાતિ એવીજ છે, હમણા એક પ્રજાતિ અમને બરો બરોડા મૂકી દીધી છે, ચરવા માટે
અચ્છા.
હવે એને જોઈએ કે એના પર શું આપણેે રિસર્ચ કરીને શું એનો નો સુધારા વધારા કરી શકીએ. બાકી જે અહિયાં જે એક છેને, એમાં તો કઈ લાંબુ લેવાનું થતું નથી.
હા, એટલે એમાં જેવું થું કે પેલા, હા બોલો બોલો એમાં જેવું હતું કે આમૂલ દૂધ તુ પેલા એમને એવું સ્લોગન આપ્યું હતું, કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. સહયોગ ડેરી પાટણ, એવું એમને લખ્યું હતું. પણ કેવુંકે, સહયોગ ડેરીમાં કેવુંકે, પાટણમાં હમણાં ઘણું બધું કે દૂધના બો સાઈડ ઇફેક્ટ દેખવા મલ્યા એવું, એટલે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયાની જગ્યા એ અમૂલ દૂધ પિતા હે પાટન કરવાનું હતું, પણ કોઈએ એયરો આઈડિયા પર ધ્યાન જ ના હાલ્યું.
એ સાચી વાત છે, એમને મને લાગે છે ને કે આ દેવાય ભાઈ જે આપડા ઈકોનોમી છે ને એમનું થોડું આપણે ડાયરોને બધું સૂચન આપ્યા હોતને, તો એમના જીવનમાં પ્રગતિ થઈ શકી હોત.
હા એજ વસ્તુ છેને, ડાયરેક કોરોના મંડલ આપડે કિંગ જોવા જઈએ, તો એ સિમેન્ટ બહુ સારો આવે છે. છે, અને સારો મચ એવું હોય છે, કે પછી કે દેવાનંદ કિરાણા સ્ટોરમાં પણ એવું જ રહે છે, કે જે બધું અલગ અલગ મળી રહે છે. ફેક્ટરીમાં પણ ચેહાજી તેલાજી ઠાકોરમાં પણ એવું જ રહે છે, કે બધું અલગ અલગ ટાઈપનો તમને લોટ પણ ઈ ઘણા ઉપલબ્ધ થઈ શકે.
અરે બઉુ સારું એ જે આપકા ઠાકોર સાહેબ શ્રીની વાત કરી, તો બહુ ઊંચા દાયકાના છે, એમને તો શું છે પેલા રદાણી ને બંબાણી છે, ને એમના ઘરે પણ એમનો ફલો આટો જતો હોય છે. અને ત્યાંના લોકો છે ને, કે ગણેશ ચતુર્થી ના દિવસે એમાંથી સારા સારા મોદક પણ બનાવે છે. અત્યારે બહુ મોટી એમની દુકાન ચાલે છે.
એટલે એમાં પણ કેવું હોય છે કે તમે આમ દેખવા છો તો ઘઉંનો આવ પછી, બાજરી નો આવ, પછી જુવાર નો આવ, એવા અલગ અલગ ટાઈપ ના કરોને તો પાછુ જેવુ ઘઉંનાજ કરતા બાજરી અને જુવાર નો બહુ સારું આવેે છે, કે આમાંથીું પોષક તત્વો તમને વધારે મળી જાય, તમારી ભેસો નબળી ના રેય, અને જેવું કે જેવું તમે દૂધ કાઢો ને એવું તમાર દૂધ ફાટી ના જાય, તમારું દૂધ કેવું કે દાયરેક ચાલીસ પચાસ ફેટ નું મલે એમ. કે તમે જેવો કે કોઈક છોકરો એનું કેવાય પીવાય તો ડાયરેક્ટ એનામાં શક્તિ ન આપોઆપ મે બે તેઈન દિવસમાં તમને ફરક દેખવા માંડે કે ના ભાઈ ચાલીસ પચાસ વાળી ફેટનું નું અમને દૂધ પીધું છે એમ.
સાચી વાત છે, સાચી વાત છે, ફ્લેટ માં તો કેવું છે કે અમુક વખતે કેવું કે તમે બઉ બધી મહેનત કરીલો ને જીવનમાં પછી તમને કોઈ ફેટ મારી જાય ને તો પણ કંઈ ફેટ ન ફેર ન પડે, કારણ કે તમે બહુ દર્જાનું ફેટ નું દૂધ પીધેલું હોય.
હાય એટલે એમાં કેવું હતુ
છે કે હા-હા અને કેવું કે ધોની સાહેબ રહે ને આપડા એ પણ એ હા એ લગભગ બસ્સો ફેટ નું દૂધ પીતા હતા બોલો, તો એમનું તમે જોયું જ હશે કેટલો બેટમાં પાવર હતો, કેટલી ઉચ્ચ કક્ષાની ગેમ ખેલતા હતા એયરીયા.
હા, એ અમે જોયું હતું કે એમને કેવું હતું કે બે હજાર ઓગણીસ માં બહુ ઊંચી લે કક્ષાની ગેમ ખેલી હતી. કારણ કે એમાં કેવું ઈન્ડિયા હારી ગયુહતું કારણ કે અમને ખબર છે કે એમ એસ સાહેબ અને બસો ફેટ નું દૂધ પીઈને પણ પચાસ ફેટ કા તો પાંચ ફેટ નું કામ કરવાના હતા એમ. અમને આશા હતી એમના જોડે કારણ કે એ સા વ થર્ડ ક્લાસ લેવલ નું જે પ્લેંગ કેવાય તે ક્રિકેટમાં એ એમ એસ ધોની રમ્યા હતા. હવે એના કરતા તમે જોવા જો તો રોહિત શર્મા છે વિરાટ કોહલી છે કે એલ રાહુલ છે શ્રેયસ અયર છે શુભનમ ગિલ છ. હા, એ બાલવા ના રોહિત શર્મા ને, આ તો કેવા હતા કે મુંબઈના રોહિત શર્મા હતા. બાલમા ના રોહિત શર્મા કેવા હોય કે એયરા યોગા કરવામાં બહુ એકદમ હોય ગમે તારે યોગા કરવા બેસી જાય એમ કે આમ સવાસન કરે, પછી ઊંધાસન કરે પછી લવાસન કરે, એવા બધા જેવાય કે એ બાલવાના જે રોહી ત શર્મા છે એવા બધા આસન કરી રાખે છે.
અચ્છા- અચ્છા તો તમે જાઓ છો કે નહીં એમના જોડે શીખવા.
ના- ના પેલા જેવું હતું તે અમે બઉ ટ્રાય કરે યોગા કરવાનું પણ યોગા કરવું એકદમ ડિફિકલ્ટ વસ્તુ છે. યોગા કોઈ સામાન્ય માણસ પણ ના કરી શકે. એ બાલમાં ના રોહિત શર્મા જ કરી શકે.
અને આમાંય કેવું કે અમને તો પોતાના જે બાબા રામદેવ ખરા ને, એ અમને ગુરુ માનતા બોલો. તે અમને બાબા રામદેવ ને યોગા શીખવાડેલા છે. એક હા એ એમાં કેવું હોત. તું કે ચેરોક્સ ના મશીન ઉપર બેસી, અને ડાબી આંગળી દબાઈને જમણી બાજ થી ચેરોક્સ કાઢતા. પન મોટા યોગા તો કોઈ શી
હો, વાવ તો મને એવું લાગ્યું છે કે તમે આંગળી નહી જોય હોય, તમે બીજું કશું જોયું હશે, પણ એ કેવું કે જાડું જ હોય છે થોડું અને આંગળી ટાઈપનું જ લાગે છે આમ.
છે કે જો જેવું જેની દ્રષ્ટિ એવી સૃષ થી વાત છે પોરવા
હા, એટલે આમાં એવું છે કે દ્રષ્ટિ તમારી નબળી પડી હતી. એટલે મને એવું લાગે છે તમારે લેન્ડસ્કાર્ડમાં જઈને ચશ્મા કાઢવા જરૂરી છે. અચ્છા આના માટે કે તમે લેન્સકાર્ટ માં જોવો, હાલ ઓફર પણ ચાલે છે કે બાય વન ગેટ વન ફ્રી. અને બાય વન ગેટ વન કરાવશો, તો આજે તમારે સમજી લો કે એક હજાર નો દસમાં છે. તો તમને પાંચસો રૂપિયા ના જ પડશે. અન જો તમે એકડ ઊંધાસન કરશો કા તો સવાસન કરશો ન તો તમને એમાં પત પણ પડી શકે છે લેન્સકાડ હવે લેન્સકાર્ટ વાળાનું કે બહુ મોટું દિલ છે એમ.
તો આ તમે હમને કેતા હતા લેન્સ કાર્ટમાંથી જે ચશ્મા લાય તમને મોફત પડ્યા તા કે ડિસ કાઉન્ટમાં પડીયા તા.
ના અમે બબાભાઈ ચશ્માના ઘરે જયા હતા કારણ કે અમારે મફત માં લેવામાં કોઈ ઈરાદો નતો કારણ કે ચેવું છે કે ગરીબ લોકોને મદદ થઈ શકે. હા એ જો બેન ગરબ ગરીબ લોકોને જેવું મદદ કરી શકે છે. હા, એતો ગરીબ લોકોને મદદ થાય એટલે લેન્સ કાર્ડમાં એટલા માટે મેં કીધું આ તો આ જરૂર પૂરતી જો આપડે સ્કીમનો લાભ ઉઠાઇયે એ તો આપડે જીરો સિવિક સેન્સમાં ગણાઇયે આપણે સ
સાચી વાત છે સારી તો દિવસે તમે ગયા. તા ને રાતના સાડા અગિયારે ફટાફટ ચશ્મા લઈને આવતા રહ્યાત.
હા, ના-ના એકચુલીમાં એમાં એમા મું સાડા બારે ગયો હતો કારણ કે સાડા અગિયાર શું કે બધી સ્ટ્રીટ લાઈટ બધા હોવાનું હોય છે, કારણ કે હમણાંથી શું પાટણની નગરપાલિકા બહુ સુધરી ગઈ છે કારણ કે હવે સ્ટ્રીટ લાઈટ પેલા કેવું દસ વાગે બંધ થઈ જતી હતી. હવે ડાયરેક્ટ સાડા અગિયારે બંધ થાય છે સાડા સાડ સાડા બાર વાગે બંધ થાય છે. એના કારણે શું કે મારે હવે કલાક લેટ જવું પડે છે બધું લેવા માટે
હા, એ સાચી વાત છે. અને પછી શું કે તમારે સ જે ડેઈલી તમારો નિત્યક્રમ છે ઊઠવાનો અને ઊંઘવાનો એ બહુ ચોક્કસ પ્રમાણે હોય છે એટલે એમાંજ તો તમે આગુ પાછું કોઈનું ચલાવતા નથી વચ્ચે કોઈ ના ફોન આવે ને એવું બધું તમે હો અમારે શું મિટિંગો બહુ મોડી રાત સુધી હોય બરોબર.
હા, એટલે બપોરે બાર થી લઈને સવારે છ વાગ્યા સુધી આઈ એમ ઓલવેઝ બી અવેલેબલ બસ બટ, સ સવારે છથી લઈને બપ બપોરના બાર વાગ્યા સુધી આપણે અવેલેબલ નથી હોતા. કારણ કે જો આપડે ફિક્સ ટાઈમ હોય છે સાત કલાક ઊંઘ એટલે ઊંઘ જ લેવાની કોઈ પણ આવી અંદર કશું થાય ના. સમજી લો તમે વસ્તુ જે ડિસાઈડ કરી ઊંઘ લેવાથી કેવું કે એક યોગાનું જ રૂપ છે યોગ લેવા. અગર તમે સારી ઊધ લો ને તો તમારા શરીર માં કેવું કે સારી ઇફેક્ટિવ એનર્જી તમારી રે. તમારું શરીર સારું એવું કામ કરે છે.
ટકાની વાત છે આમ.
સારા એવા ચાલી શકો છો ઘણું બધું અંદર તમે કરી શકો છો.
તો શું. કેવું છે કે આટલું ઇંગ્લિશ તો ઇટ્સમાં બોલ્યાત ને તો પણ અત્યારે હું તો તમે કેનેડા હોત.
હા મને લાગ્યું હતું પણ હવે એમાં કેવું હતું કે કેનેડામાં મને. ખબર પડી ગઈ કેનેડામાં શું લેવાનું નથી એટલે મેં આમ એકદમ પેલી રીતનાજ મે કીધું મારે ઈંગ્લિશ બોલવું ના પડે ને હું ફેલ થઈ જઉ કાકે બો જો ભલે ચુંકે કેનેડા જતો રયો હોત તો હાલ ત્રણ વર્ષે તમારા સામે બિસ્તરા પોટલા બાધી પાછો જ આવી જોત અને મારે પછી એ નતું કરવું.